હા મજામાં થોડા દિવસ જો ને આ દવાખાના ચક્કર માંથી જ ઊંચા નથી આવતા.
કેમ શું થયું ઘરમાં તો તમારા બધા સારા હતા ને? તો અચાનક એવું તો શું થઇ ગયું? હ
કઈ નહી આ જો નહી આ વાતાવરણ ચેન્જ થયા જ કરે બહુ ગરમી અચાનક ઠંડક પડ્યા કરે, એટલે બધાની તબિયત બગાડ્યા જ કરે, એટલે વાતાવરણ જ એવું છે કે વાત ન પૂછો કોઈ વખત ગરમી લાગે તો રાતના કોઈ વખત ઠંડી લાગે, એટલે વાતાવરણમાં. એટલું બધું ચેન્જ આવે એના લીધે આપડણે માંદા પડી જીએ નાના છોકરાઓને બવ જ બહુ જ ગરમી લાગે બપોરે એટલી ગરમી લાગે કે એના લીધે એ સી ચાલુ કરવા પડે, પછી રાતના પણ એવુંજ કોઈ વખત એટલી હમણાં બે ત્રણ દિવસથી એટલી ઠંડક લાગવા લાગેને હવે હમણાં બે દિવસથી પાછી બહુ જ ગરમી લાગવા લાગી, એટલે વાતાવરણ માં ખબર જ નહી પડે, એટલે છોકરાઓ માંદા પડી જાય છે એટલે આ દવાખાનાના ચક્કર ખાવા પડે છે, તમારે ત્યાં કેવું છે બધું?
હા હ એવું જ છે નરમ ગરમ ચાલ્યા જ કરે હવે આમાં એવું ને કે મોટા બીમાર પડે, તો મોટા સારા ની થાય એટલે નાના બીમાર પડે, અને નાના તો બીમાર પડે તે તો બાપરે બાપ બોલવું જ નહી, કારણ કે એ લોકોમાં તો કેવું કે દવાખાનાના ચક્કર જ નથી પતતા, થાકી જ જવાય છે એક તો એ લોકોની રોગ પ્રતિકક શક્તિ બરાબર નથી, બીજું કે આપડે એ લોકોનું બધું ધ્યાન રાખવું પડે, અ ચોખ્ખાઈ નું ધ્યાન રાખવું પડે એના લીધે ને ત્યાં આપણું થતું જ નથી, એટલે એ વસ્તુ તો તમે બરાબર જ કીધી એ આમાં એવું છે ને કે, આપણેે છે ને આપણા શરીર ની કાળજી રાખવી જ જોઈએ, અને કાળજી રાખવાની સાથે છે ને ઘરમાં ચોખખાઈ પછી આપણે નિયમિતતા પ્રમાણે છે ને, છોકરાઓને મોટા હોય કે આપણે હોય આપણે છે ને બધાને સલાહ આપવાની, કે પહેલા તમે બહાર થી આવો, એટલે હથ પગ મોડું ધોવાનું, અને પછી જ તમારે કઈ પણ વસ્તુ અળકવાની, કારણ કે આમાં કેવું હોય કે આપણે પેલું બહાર થી આવ્યા હોય ધૂલ મિટ્ટી પ્રદુષણ એ બધું છે ને આપના પર હોય, અને આપણે એજ રીતે વસ્તુ ખાઈ લઈએ છેએ ક તો એ લોકોને, આપણે અમ અ અડકી લઈએ છે એના લીધે શું થાય. કે આપણું આ બધું છે ને એ બધું રોગ, થવાના જે ચાન્સીસ છે ને એ વધી જાય, એટલે આ તો એક પહેલી તકે છે ને આપણે બધાના, મગજમાં નાખી જ દેવાનું કે, તમારે તમે બહારથી આવો, એટલે તમારે હાથ પગ મોડું ધોવાનું, અને પછી જ તમારે કઈ પણ બીજું આગળ કામ કરવાનું, એટલે એ એક વસ્તુ તો આપણેે કરવા જેવી છે, બીજું કે છે તમે જે આપણે જે અત્યારના જે ફળ અને, શાકભાજી જે આવે છે ને એ પણ બહુ જ, અ કીટાણુ વાળા આવે છે બીજું કે એના પર બહુ બધી દવાઓ છાંટવામાં આવે છે, એટલે તમે જો અત્યારે હાલમાં, બધી કેટલી સરસ ગ્રેપ્સ મળે છે, પણ આપડણે ખાવા ને એને તૈયાર થતા નથી કારણ કે એ ખાય છે ને આપણા ગળામાં છે ને ઇન્ફેક્શન થઈ જાય છે, કારણ કે એ બધા પર છે ને દવાઓ છાંટવામાં આવી છે, અને દવાઓ બી કેવી દવાઓ કે જે તમે પાણીથી ધોઓ છો ને સાધારણ પાણી થી ધોઓ છો ને, તો પણ એ નીકળતી નથી, એટલે એના લીધે છે ને આપણે એ બધું વસ્તુ નું ધ્યાન રાખવું પડે, એટલે આ બધી વસ્તુ જે છે નાની છે દેખામાં બહુ નાની લાગે.